અ કઈ નહી બેસી રહેેલી તું શું કરે
કઈ નહી આજ વાડીમાં બેસી તો એલી ઘરે કંટાળો આવ ત
કેમ લાઇટિમાં લ ઘેરા
સે ને પણડે શું કરે એ કંટાળા વેકેશન માં એટલે દિવસોની પે આ બાજ કેન્ડા આવીને બેણ ગરી
હા બરાબર બરાબર તે જ ને
તું તો દ નહી કર પછ મહારાજ ફન કર
તેને મે હા કરો કરો એમ ને ફન મેહન કહી રહ્યો આજે આવી ગયો ફન તારો
હા એ તો હું કરું કરને કરી જામી લીધું કે
જમી લીધું તું એ
પૂજા મી લ હતીું હું બનાલ તાજા
હા જે કે રીંગણ બટાકાનુંું શાક રોટલા દાળ ભાત કચુંબર તો એ હું બનાલો આજે
આજે તમે ખી દાળ ભાત નસ અજ તો માત પનીર ન સાક બનાાલું મે
મજા આવી ગયા હે આજે તો તો
હ તો તને બહુ ભાવે એમ કરીને બ અે તમે ચીરાવ હારું હમ બનાવ્યુંને ફોન કર્યા
આ મને ચીડાવવા હળો ફોન કરી્યો કે તું તો પાર્સલ કરી દેવા જોઈએ ને
પાર્સલ તારગેરે પતતા પતા તો કઈ વાહીઓ થઈ જાય એમ કરીને એટલે પછી તું ઘરે આવે ને તે દાડે જ બનાવે એવું કરીને કે દાડા વાણશે ઘેરે હ
તમે ફોન કરાવ ને આવવાની હોય તે દિવસે હમણાં તો નહી આવવાની છે આવતા મહિને જો કવા
સારું સારું વાર હાર આવ કેમ તમારી બાજુ
બો આવે અમારી બાજુ તો વરસાદ તો પાણી પાણી નહેરો ના ભરાઈ જાય ને અમારે તો જવાના ફાફા પડી જાય
અ મારે બાજુ જ હારાની આવે ખલો તડકો પલો એક પરમ દિવસ છાટા છાટા ક્યા એટલે અમેધ ગાભરા ને લાકડાને સાણા ને બધું બરી ક પુરયા પુરીયાને ગડા ગડ ચારને વદ તરું હ લખી કેડું
હા હ તોરોહો લખી ગયાે તો પેલું ભાત વગેરે જો નની જાયર હાથ બહઉ પડે તો
બગડ તો અમારા બાજુ બ અમારી બાજુ તો નહી આવે કે નહી પણ
હા તે બી છે તો તો નેર માં તો પાણી આવત હોય તો મોટર થી મુકતા હોય ને તો
હા પણ અમારે તો હું આ બાજુ અમારે તો એક એલું જ જેવું કે ને જંગલ જંગલ ને આ બાજુ તમેને બો ખાલી અમારે એકલું જ ઘેર આજુબજુમાં કોઈ ઘેર નહી મળે ને એકલું વાડી ને વચ્ચે જેવું એટલે મજા ખાલી બોર કરાવે તે બોર માંથી પાણી મૂ ક્યા કરીએ
હ તે જ ને તેવું તેવું જ બરાબર રમણ બાજુ તો એટલો વરસાદ આવે કે થઈ જવાય હોવ ન નીકળ હો ન લાકડા બાજુ પાસાથી જંગલ જેવું થઈ રહેલું છે બધું કચરું ને બધું કેટલું કેટલું ઊંઘી આવેલું છે સાફ કરજે શખાદીિવ છે
અહો એ તને કતા મજરાજ બોલાવલાની તો એક
પૈસા આપવા પડે કે ન બધાના પૈસા નહી આપવાના કેની
આજે નહી આ એવું કરી પાડે તો તો હારા
એવું જ ને મે તો એવું જ વિચારેને તું આવ હે વાત કરતા જવાનું સાફ હો કલાકો ને કામ હો મારું થઈ જાય હે
સારું સારું કઈ નઈ પૈસા નની હવેધા કઈ નઈ પણ સારું સારું જવાડી ત મકજે
હા મસ્ત મસ્ત બનાવા અને તારા હાર તું આવજે ખરી
હા રું હા રું ચાલલે ખડા ફરવા જ હ તો ડુંગર બાજુ તો જ જવાનું બધા
હા હમણાં તો વરસાાની સિઝન એટલે સંકટ ધોવ બધા દૂધ ધવા અમા આપડે જ હહું
હા પહીતા જાયને આપડે મસ્ તો મેગી ને મકાઈને બધું તજ મેગી ને પછી પહેલું સામાન તો બધું કાપીને ને બધું તૈયારી લ ટામેટા કાપીને ને પેલા મમરા તો પટ પેકેટ વાળા આવે તે જ લઈ જવાના પછી ત્યાં જઈને મિક્સ કરીને ખાલી લેવાનું ર આપડે બધા ને કેમ આપડે બધાધા રેન્કોટ હો એલા સતા એને હારતા
હમણાં થઈ જ એડવાન્સમાં જ
તો હનેતા-
હારું કેવાય ને રેંકટ વેંકટને એ મોકલો હ તો મારે લેવા જવા પડે બધું તો સામાન બધું લાવ મુકા
હા કપડાં લેવાના જ બાકી છે એક દિવસે મસ્ત કપડાં અને ચપ્પલને બધું લેવાની છે એમાં વેકેશન પતવાનું છે એટલે લાવવા જ પડે એ બધું ચોપડા ને કપડા ને એવું બધું એટલે. કહી હાથે ગત લ એલે ફરવાન જાાન હો હારું પડે કપડાં આવી જાય ને ફરવાનું ખત થઇ જાય હ.
હા તેજ ને બધું હવે કપડા જાઉં આપડે જાઉં વન ડે જાઉં તો બેગ બી જોઈ હે ને બે બધું સામાન મૂકવાારું જોઈ હે ને તેો લેવા
હા ચાલ હારું તું એ કેલાવી પડું તમેવે એ હમલી્યાવા
હારું મોટું જ લજ એટલે બધા ન સામાન એકમાં જ રહી જાય
હા વારાવારને બઉ ફોટા પાડવાું મજા હ
થઈ નથી તો મજા તો કરા પણ આટલી દૂર જવાના ડુંગર માં જવાના તો પઈ ફોટા વિડીયો બાઈક પર જઉ એટલે તોણ વધારે મજા આવશે.
ભાગી ના થોડી એટલે કઈ નઈ થોડી મજા આવે.
હા તેને બધા ફ્રેન્ ફન્ડ લ ને બધા ભેગા મળ મજાને કઈ અલગ જ આવતી હોય.
હ ગેલી કે ને તો હમણાં વેકેશન એમાં ફરવા કેશે.
હમણાં તો કેથે નની ગઈ તું ગેલી કે ન
મેં તો ગો ફરીધી દ્વારકા સોમનાથ નવીરપુર ને બધી બહુ ફરવાર ગેલી બહુ મજા આવી પઠવાળય તો ટેબલ કે ત જમવાનું ને એવું સારું પડે એમ મંદિર જાય એટલે તો ત જમવાનું તારે પ્રસાદ એટલે જવાનું થઇ જાય ને ઓછા ખર્ચામાં પટી ગયું હોય. બહુ મજા આવી.
હ મજા કરી આવી આટલે આગ આગે ફર મારા હારો કઈ નઈ લાવી.
હાર તારા હારું તો યાદ આવ્યું પણ તને હું ગમે એમને બહ બધું લાવી બેગય તેવ જ મૂકેલો હશે ખોલેલું જ દશેટલું આવે ને તે દ તમે કાઢ્યા તને જે ગમે ત્યા લઈ જ દ
હાારુ તો બધું રેડી કર રાખજે પ્રસાદી હો મૂકી રાખજે મને જે ગમે તે પહિ બેગમાંથી મે કાડી લેવા.
પ્રસાદી તો પ પોસ્ટમાં મુકલી આપેલી સે. કેમ કે પહિ તું આવે ની બગડી જાય એમ કરને પોસ્ટમાં મોકલી આપેલી સે
હાારું તાથી પછી મે આવી જાહે તો માપા કોલ પસી લીયાવા મે પછી બગડેલી તો ની મોકલેલી સે ને હારી મોકલેલી છે ને
અરે બગડી જાય એવું કરનેને તો વેલી મોકલેલી ને તે એવું કઈ પાડે હારા
તેને કેવા જ પડે ને મારે પ્રસાદી પહિ અંદર થી પહિ નીકળ્યું તો એવું એવું નીચે થાતો જવું
ભાવે ને તો અંબાજી ન તારું હારુ પાંચ બોક્સ લે મુકેલા છે ખબર કે તને તો કેટલું વિચારું મેં તારું.
મારું કેટલું વિચાર હાય હાય હ મે હો તારું વિચારા મે હો જવા ફરવા ત્યારે તારા હારું વિચારા ત્યારે કઈ લીયાવા તાર હારું.
હારું હારું જોમ ને તે તો કેટલુંક લઈ મોકલાવે તે માર હારું
તે તો જોવા જ પડે ને તું મારે આટલું વિચાર્યું પોસ્ટમાં મારા હારુ મીઠાઈ ની પાંચ બોક્સ મીઠાઈ મોકયલી તો પણ મારા હવે વિચારા કેને પહિ મેં હો પોસ્ટ મા મોકલા કે ની કે આટલું આટલું બધું એને મોકલી દેવા બધુ હાથે જ મોકલી દેવા સામાન હાથે ને મોકલી દે એટલે પહિ તું લઈ લેજે
તે તે તેનો ખર્ચો તું રેવા લેજે ને મને હાથે લઈ જાજે મે પોતે મારો ખર્ચા કર લેવા બસ તારે મને હાથે લઈ જવાનો એમટલે મારો ખર્ચા પોતે જ ઊથાઈ લેવા મારે ની જોવાનું બસ મને તો ખાલી ફરવા જ લઈ જજે
હારું હારું પાક્કું કેવા જવા ત્યારે પાક્કું કેવા
હારું હારું
હને તે હું કે હમણાં હું ચાલે ઘેર બાજુ મમ્મી પપ્પા કેમ છે ઘરે બધા હારા છે ને
હા બધા હારાશે આરામ કરે અવળે તો અ કામ હો બધું પતી ગલું સે ખાલી ખેતરમાં હેળસાબ કરવાના બાકી છે અને બીજું તો ત્યાં ભાત રોપવાનું એટલે તરું થાય તેની રાહ જોઈ
વધારે જ લાખજે મને હો જોઈ તું છે
અરે વધારે જ રાખી પડલું છે.
એવું છે ચાલ ન તો તો માર હમ હમ
વેચવા હારું જ લાખેલું છે તું લઈ જજે તને ફ્રીમાં આપા
હા તેજ કેવાની હતી મને મફત માં જ જોઈતું છે એમ
હા હા મને ખબર જ હતી એટલે પેલા જ કેય દીધું
બરાબર બરાબર.
હું કરે તો તો હમણાં
હે
હું કરે બધા તમારે તા હમણાં
હ નાા ઊંઘ કાડતાશે ને આ બાજુમાં પાહલા બાાઈને બેહી રેયલી સે
બધું કામ પતાયને પણ એટલે તારા ફોન આયવો એટલે બધું કામ હો પતી ગીય ને તારા ફોન હો આયવો એટલે પછી પાસ તડ આવી બેયહી તારે હાટે હમણાં વાત કરતી સે તું ફરવા ગેલી તેની વાત કયરી આપડે પછી આપડે ફરવા જના તેની વાત કરતા છે.
હા એ તો હવે એક એક બે વાર વારહદ પણ વધે ને પહી જાય મજા આવે ઓડતા હુંખું એટલે જવાનું હું કંટાળા આવે
હા તે તો તેવું છે એકદમ પ પેલું ચોમાસું જગ પડે ને વિલસન હિલસ હું આપ કપડે
હા વિલસન મને તો બીક જેવી લાગે રસ્તા જ તેવા એકદમ વાકડા વાકડા એમ કે બધા મેં તાજુથી નહી ગેલી પણ એવું બધા કેમ રેલું વરી
બધા કેઈ રીતે સાંભળેલ આકા ચુકા એક વખત આપડેાવું ને મજા આવી જ બર રસ્તો રસ્તે ફોટા પાતા જ હું બા વિડીયો ટર હું
હ હ જા હું જા હું જઈથી પાસી બાજા દઉધ જે હને ત હું જાય આવ હું
હા જાય હા તે તેવું તેવું જ બધું હાથ એકી હાથ બધું પતિજ હોવાળે જલ્દી નીકળી આવ ને હજ પછી લેટ આવ હું તો કઈ
હા તો કે ચાય માય પીધી કે
કે આ મમ્મી બા થોડીકર એને મૂખે છે કેટલા હા આ આવી ગયા ટાઈમ તો થઈ જ ગ સાચ્ પીવા થઈ ગયો છે ટ પી લીધી
બાકી છે મને તો જ પાતત્ર બોગ એટલે પાતત્ર લેવા જાય પેલા આવી ને પછી મારે ચાય બનાવવા પડશે એટલે આવીને બનાવવું પછી
હ તે તેજ બરાબર બરાબર બનાવ બનાવ પતરા વધારે જ બનાવે છે પાર્સાલ કર લે છે તે હો લે લેવા પછી
અચ કે ત પાક્કો આવતા આવતા બગડી જાય એટલે નહ પાછંદ કરવા ત બોલવા પેલા જ મેં કહી દે કે કરી દીધા છે તારું એમ પણ આમ બગડી જ આવતા હતા એટલે નઈ ક
તે બી બરાબર છે છે બરાબર બરાબર સારું ચાલ તો પછી એા આપણે જવાનો પ્લેન છે બધાને ગ્રુપ માં શેર કરી દેહ કે જવાના છે આવવાનોટલે હાલો હને
હા હા સારું ચાલતા
ચાલ